હા આવે છે આવાજ મજામાં મજામાં
હલો
હા હું મજામાં છું કે તમે કેમ છો
હ-હ મજામાં છું હું પણ
હમ હા
હું પણ મજામાં છું આજ મને તારી સાથે ફેશનના વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
ઓ કોણ ફેશન
હા ફેશન
હા સારું
હમ
સારું
હલો
હા-હા સાંભળે છે, મને સાંભળે છે, મને
હમ
હમ
ફેશન આ વિસ્તાર પે વાત કરવાની છે, મને તારી જોય
હા હું ફ્રી છું તો કરી શકોસ.
હા તો વા તો ખુબ જ રોચક વિષય છે, ને આજકાલના નાના બાળકો થી લઈને પીવાનો અને મોટા લોકો સુધી બધાને ફેશનનો રસ હોય છે, ને
બધા ના ફેશન રસ હોય છે હા નાનાના મોટા ના આ વા તો ખુબ સુંદર અને જરૂરી વિષય છે અને બાલક ના તો આદતે પડે એ ઘણી વાર આખા જીવન સાથે રહે છે.
હા અને એકદમ સાચી વાત છે, ફેશન એટલે પોતાની સુંદર સ્વ્છ છ સુ સુજ્જન અને એમ આત્મવિશ્વાસ પૂર્ણ રીતે રજૂ કરવાની કલા છે, ને
ના આત્મવિશ્વાસ અ મતલબ ફેશન આ તો હા તો સાચું ફેશન કેવા સુંદર કપડાં પહેનાવાનું એકદમ સાચી વાત ફેશન અને પો સુંદર સ્વચ્છ સૂજનત્મ સારી નજર માં ફેશન શું છે?
અ મારા મારા મતે ફેશન એટલે સમયે અ પ્રસંગ ઉમ્રરો શરીર રચના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડાં દાગી ના હે સ્ટાઇલ ફૂટવેયર અને સંપૂર્ણ વ્યક્તિને સાજેેશ રી તે પ્રસ્તુત કરવું છે મને
હા-હા બિલકુલ નહી અ ન ફેશન ફેશન માટે જસા જરૂરી એવમ એટલા મહત્વ નથી સમજ પસંદ રંગ ની ઓળખ બોડી ટાઈપની સમજ અને કપડા કેરી કરવાના રીતે તે પણ ખૂબ મહત્વની છે.
હા બિલકુલ નહી ફેશન માટે પૈસા જરૂરી હોય ને અ હોય પણ એટલા જ મહત્વનું નથી સમજ, પસંદ, રંગો ઓળખ બોડી ટાઈપની સમજ અને કપડા ની કેરી પણ કરવા આવતું છુ.
હમ સાચી કઈ સાદો ડ્રેસ પણ જો યોગ્ય રીતે પહેરવા આવે મે સરીસ હોય અને આત્મવિશ્વાસ હોય તો ખૂબ સુંદર લાગે.
અને હા અને કોઈ મહંગો ડ્રેસ હોય ને પણ પણ ફિટ સારું નહી હોય તો પ્રસંગ પ્રમાણે હોય અથવા વ્યક્તિને સૂટ ન થતા હોય તો એના પ્રભાવ ઓછો થઈ જાય ને
હા સાચી વાત છે.
હમ
તારી નજરને ફેશન નું મહત્વ કેમ બની ગયું છે?
અ કારણ કે આજના યુગના યુગમાં પહેલી પહેલી ન જરમાં જે અસર પડે છે ને તો એમાં પોતાનો લુક અને ડ્રેસ ડ્રેસિંગની સ્ટાાઈલ ખૂબ ભાગ ભજવે છે માણસ કેવી રીતે પહેરે છે એથી એની પર્સનાલિટી વિશે વિશે પહેલા પ્રભાવ બનતો હોય છે
હા જો કોઈ સ્વચ્છ ની અને સુંદર રીતે પહેરવાય હોય તો સોચીને સામને પલીને પણ સારા પ્રભાવ પડે
તો ફેશન આત્મવિશ્વાસ વધારે છે. પણ જો માણસને પોતાના કપડા અને લુક અને સ્ટાઈલ ગમ હોય ને તો એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકોનો સામે આવે છે.
હા કમ કે ક્યારે સારી ડ્રેસ પહેનતા મન પણ ખુશ થઈ જાય શકે બિલકુલ ફેશન મોડ પર પણ સર સરસ કરે છે સુંદર રંગ આરામદાયક કપડાં યોગ્ય સ્ટાઈલ આ બધા મનને ફ્રેશ ફીલ કરે છે.
હા મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે પણ ખુબ જોડાયેલું છે ને
હા ફેશન વ્યવસાય સાથે તો બ બહુ જ જોડ આવે છે આ એસ સર શેનું વ્યવસાય ફેશન વ્યવસાય તો બધું છે આજકાલ બે ડી ઓનલાઈન બધું વેકે છે સાડી બ્લાઉઝ જ્વેલરી
આમ અને દિપાલી તારા માટે પારંપરિક ફેશન અને આધુનિક ફેશનમાં શું ફરક છે?
હ આ મારે માટે માટે પારંપરિક ફેશન એટલે આપણી સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમ કે સાડી સલવાર સૂટ ઘાઘરા કુર્તી દુપટ્ટો પારંપરિક દાગિની બિંદી બંગડી નથ પાયલ ઇત્યાદિ...
અને હા અને આધુનિક ફેશનમાં જીન્સ, ટોપ ગાઉન વેસ્ટ ટર્ન વેસ્ટર્ન ડ્રેસ, જમપ જમપ સૂટ, કોડસેટ, શોટ જોકેટ, ક્રોપટોપ, પ્લાઝો ફંક્શન વિયર આ બધા આવે છે ને તેનામાં?
હા એકદમ આજકાલ ન બનેને કોમ્બિનેશન પણ ખુબ જમા છે. જેમ કે ટ્રેડિશનલ કુર્તી સાથે મોર્ડર્ન પેન્ટ, સાડી સાથે બેલ્ટ બ્લાઉઝમાં મોર્ડર્ન કરટ ગાઉન સ્ટાલ એનર્કલી જેકેટ સ્ટાઈલ આ બધ તું ફેશન કા ક લય છે
હ
હમ
અને આજે યુ યુવતીઓ ટ્રેડિશનલ લુક અને મોર્ડન ટચ બ આપવું ખૂબ પસંદ કરે છે ને
હા કારણ કે એમે પર પરંપરા પણ જવળાય છે અને નવી સ્ટાાઈલ પણ જોવા મળે છે
કપડાં પસંદ કરતા વખતે શું ધ્યાનમાં રાખવું જોઈ છે
કપડા પ્રસંગ પસંદ કર પ્રમાણે હોઈ જોઈએ. બીજી બાત આરામદાયક હોય જોઈએ ત્રીજી વાત શરીર રચના અને ઉમ્ર પ્રમાણે શુદ્ધ થય હોય જોઈએ ચૌથી વાત રંગ આપણે ફેબ્રિક યોગ્ય હોય જોયે
તું કોલ અને અ પ્રસંગ પ્રમાણે એટલે
એ જેમ કે લગ્ન ઉત્સવ પૂજા ઓફિસ કોલેજ પા રોચિદા વાપર બધા માટે કપડાની સ્ટાઈલ અલગ હોઈ શકે છે. લગ્ન ભારી ડ્રેસ ચાલે પણ રોજ ચ ઘર કામાન આરામદાયક અને સાધા કપડા સારા લાગે
હા અને ઓફિસ માટે પણ સંસ્કૃત અને સભ્ય ડ્રેસ સિંગ જરૂરી છે ને એટલે ક જ્યારે પાર્ટી માટે સ્ટાઈલ લુક રાખવી શકાય.
હા એને રોજના વાપર માટે એવા કપડા જોઈ કે જે સુંદર પણ લાગે પણ કામ કરતા આરામ પણ આપ્યા
હમ અને રંગોની પસંદ ફેશન નો કેટલો ભાગ છે
અ રંગોની પસંદ તો ખુબ આછે યોગ્ય રંગ ચેહરાને ફ્રેશ બતાવે છે સ્કીિન ટોનને શું થાય છે અને ઓવરઓલ હમ. લુક આકર્ષક બનાવે છે. કે રંગ ક્યા રંગમે ક્યા પ્રસંગ માટે સારા લાગે
અહ
કયા રંગ મે ક્યા પ્રસંગહ માટે સારા લાગે
અને અહ અ અ આ તો વ્યક્તિનો પર નિર્ભર છે ને પણ સામાન્ય રીતે લગ્ન ઉત્સવ માટે લાલ મરૂન હીરવો પિંક રોયલ વ્યુ મસ્ટર્ડ પર્પલ ગોલ્ડન જેવા રંગ ખૂબ સુંદર લાગે ઓફિસ માટે પસ્ટ લ શેડ ફાઇ બિગેન ગ્રે નવી નવેદ વાઈટ લાઈટ લાઈટ બ્લુ જેવા અ હ સબરકરંગ સારા લાગે છે ને
સોબર હા સોબર રંગજ સારા લાગે હા ના અને નક્કી ઉને ઉનાળામાં હલકા રંગ અને શિયાળા માં થોડા ડાર્ક રંગ પણ ખુબ સારો લાગે છે મને તો ડાર્ક રંગ બહુ ગમે છે તમે
અને એકદમ મોસમ પ્રમાણે કપડાં અને રંગોની પસંદ કર કરવી એના ફેશન સેન્સ નો ભાગ છે ને
હા કેમ કે તૈઓ અવો ઉનાળામાં હલકા રંગ પહેનાવો તો ગરમી ઓછું લાગે અને સિંધાડામાં ડાર્ક રંગ પહેનાવો તો અ ઠંડ ઓછી લાગે આના બધું ના સાયન્સ બી છે આના પીછે અને આના પીછે મતલબ અ પારંપારિક ભી ચાલુ છે ફેશન જો છે પૂરા બહુ બહ પારંપરિક ફશન જો હૈ ના તો સારી લાગે છે માને તો. તને કોભી ફેશન સાડી લાગે છે.
હા મને બી ફેશન સારી લાગે છે.
હને અને આ વિષ પર તારે જોડે મન બાત કરના બહત સરસ લાગે.
મને બી બહુ સરસ લાગી છે તારી જોડે આ વાત વિશે વાત કરી ને. અને થોડો સેન્સ પણ ચાલ છે પણ આવજો હા હા હા.